હાલો
હા બોલો સારું છે તમને?
હા મારે કમ્પલેટ છે. તમારે?
કઈ ને સારું છે. તો તમને સ્કૂલ માં પ્રવાસ ક લઈ ગલે તે વિશે વાત કરીવી હતી.
આ વખતે અમારે લાસ્ટ ડેટ લ લાસ્ટ યર્સ હતું. સ્કૂલમાં મેં હા તેલસ મા હતા અમે. અમને રાજસ્થાન લઈ જવામાં આવ્યા હતા.
થયા હતા ને એટલે તમે ચોવીસ વર્ષ ના હમણાં છે એટલે.
હા એક વાર મેં.
હમ મે બી બે, બે - ત્રણ વાર મારી જ ભૂલ ના કર બીમાર હતો એટલે. બી પડ્યો એટલે હાલે મારું તવીસ રનિંગ છે.
હમ અમારે અત્યારે ચોવીસ રનિંગ છે.
હમ.
તો અમને રાજસ્થાન અગયડી અમને રાજસ્થાન લેવા લઈ જવામાં આવ્યા હતા.
હા. તો ત્યાં કેક મજા આવી હતી.
ઘણી મજા આવી હતી. તમને કઈ જગ્યા લઈ જવામાં આવ્યા
અમને એ ગુજરાતમાં જ દ્વાર કા ચિત્રેજ્ઞવર. પછી ગિરનાર લઈ ત અમને ખુબ મજા આવી હતી તમે ગિરનાર. બીજા દિવસે મોહચી ગયા હતા. અને સોમનાથને એમ ગયા ભાઈ ગિરનાર ગયા હતા. ગિરનામાં અમને તમા જેમ મિત્ર જ હતા બધા. તેમને ખુબ મજા કર છે ગિનાર અમે રાતના બે વાગ્યા થી ચડવાનું ચાલુ કર્યું હતું. સવારે સાત સાત બાજુ અમે ચડી ગયા હતા કેમ થોડું. કોઈ મે પહેલી વાર ચેડા લ થોડું વાર લાગે. ધીમે ધીમે ચડી ગયા એમને રસ્તામાં. બસ રસ્તામાં ઘણી બધી મુશ્કેલો પડી પણ અમે હાર નીમાની ચડી ગયા હતા.
હ.
સૌથી યાદગાર પ્રવાસો અમારો ગિરનાર ચડ્યા એટલે ટ્વેલ્થ નો જ હતો. કારણ કે એમાં અમને ખુબ ખબ. ખૂબ જ મજા આવી હતી અને એવી મજા અમે કોઈ દિવસે કરી જ નહી હતી. કારણ કે મિત્રો સાથે સાથે ચડવાની સાથે મસ્તી કરવાની. અને એવી બધી મજા મિત્રો સાથે આવે છે.
હા.
હમ ક કયા માંગુ છે.
અમને રાજસ્થાનની માઉન્ટ આબુ. માઉન્ટ આબુ છે પછી ઉદયપુર છે.
હા હા.
અ રામદેવ પીર આપડે પેલું રામદેવર નું મંદિર છે.
હા.
એ ઘણી જગ્યા લઈ જવા બધા અમને ખુબ મજા માઉન્ટ આબુ પર આવ્યું હતું માઉન્ટ આબુ પર અમને સનસેટ સનસેટ. ટાઈમ અમને ત્યાં લઈ જવા આવ્યા હતા. સરદ દ્વારા મને ટાઈમ થી પ્રમાણે સેટ કરવામાં આવ્યો હતો.
હમ હા અમે પણ ગિરનાર ગયા હતા એટલે સવારમાં એટલે સૂર્ય ઉગે તો જોવા મળ્યાટ બધા ફોટો પિક્ચર બી છે એવું લાગે તમ કોઈ દિવસ મળે તો બતાવીશ. કેટલી મજા આવી હતી ને.
હા.
કે પણ એટલા લોકો આવે છે ને કે. લાઈન તો એટલી દૂર દૂર સુી હોય ને
હા
કે વધારે મજા આવે છે.
અમને પણ બહુ મજા આવી હતી અમારા ફ્રેન્ડ સાથે અમારા સર સાથે પણ અમે ખુબ મજા કરી હતી.
હા
અમે ખુબ અમે મસ્તી પણ બહ જ કરી હતી અમે રૂમમાં રહ્યા હતા ત્યાં બી. અ ફ્રેન્ડ સાથે નાવમાં ના માં છે સુમાં છે ઘણી બધી એ રીતે મસ્તી કરતી.
હા ઘણી બધી મજા તો આવે છે ફ્રેન્ડ લોકો સાથે એટલી મજા
ફ્રે હા ફ્રેન્ડ ઘણી મજા આવે છે. અમને સૌથી મજા માઉન્ટ આબુ પર સૌથી મજા આવી હતી. મને ઘણો બધો ટાઈમ આપવામાં આવ્યો હતો.
હા અમારે સર સે છે એક નનીતિનગ સર એ હમણાં કઈ બાવન જેવા વર્ષ છે એ એ પણ એમ ગીત. ના ચડ્યા હતા અમારી સાથે એટલે મિત્રો સાથે એમ દોસ્ત એ દોસ્તીની જેમ અમને માને છે એ એમની સાથે અમને ચડવામાં ખૂબ જ મજા આવી હતી અને એને અમને ફૂલ. આમ રીતે આવી રીતે ચડવું આવી રીતેમ ફ નડ આપની આપણે ચડ્યા કરીએ ને આપડેથી ચડી જવાય એમ.
હમ
અમાં ખુબ મજા આવી તને અમે સાંજે ચડી ગયા હતા.
હા અમને માઉન્ટ આબુ પર લઇ જવામાં આવ્યા હતા ત્યારે મોટી ગાડી બસ જે એ ઉપર જતી નહી હતી તો અમારે. ત્યાં જ નાની ગાડી કરવામાં આવી હતી ત્યાં અમારી સાથે પ્રિન્સિપલ આવ્યા હતા અમેં પ્રિન્સિપલ સાથે. ખૂબ મજા કરી હતી.
હા
પ્રિન્સિપાલે પણ અમારી સાથે ખુબ મજા કરી હતી.
હા એવી મજા મિત્રો સાથે આવે સ્કૂલ ના મિત્રો સાથે જેવી મજા આવે ને એવીમ અયા અલગ જ ફિલિંગ જ અલગ છે.
હા
હા એજ કેવા માંગુ છું.
હમ
એટલે આમ ચ દિવસ આપડે પણ એમ ગિરનાર જાય થોડાક તમે કેતા હોય તો.
ગીનાર છે, માઉન્ટ આબુ છે રાજસ્થાનની ઘણી જગ્યા છે. તમે દ્વારકા છે ઘણી જગ્યા આપડે ફરવા જઈ પેલા ગુજરાત. ફરી લઈએ પછી રાજસ્થાન જઈએ.
હા
આઠ દસ દિવસમાં આપડે પ્રવાસ કરી નાખીએ થોડાક દિવસમાં.
હા દ્વારકા પણ દ્વારકામાં પણ અમને મજા આવે રે
દ્વારકામાં તો અમને.
અમે બે ત્રણ વાગે દ્વારકા મ જ ગયા હતા પછ ગિરનાર પછી જ કેમકે અમારું છે ને થોડુંક જવા પડતું હતું જ્યાં મેન મેન જગા ત ગયા હતા.
હમ
એટલે વચ્ચે બચી ભેગા રઈ ગઈ હતી.
હ
પછી અમે દ્વારકા બે ત્રણ વાગે પહોંચી ગયા હતા.
હા
પછી અમે દ્વારકા ગયા તમે રેસ્ટ કર્યો થોડુંક પછી ત્રણ ચાર વાગે પાછા નીકળ્યા બેટ દ્વારકા જાવા માટે
હા.
તા શિવરાજપુર શિવવરાજમાં પેલા દરિયા ગયા હતા ત્યાં ખુબ જ અમને મજા આવી હતી ત્યાં દરિયામાં
હા.
જયા અમે બોટમાં નેમ બેથા તેમાં બી ખુબ મજા આવે કારણ કે તેમાં બોટ ચલાવીને આપણે ફૂલ સેફ્ટી સાથે આપણને કરવામાં આવે છે.
એટલે એ માટે એમ થોડું એ યાદ એટલે પાછી જાવાની ઈચ્છા થાય અને ગિરનારમાં સૌથી પલા જાવાની ઈચ્છ થાય છે.
હા અમને પણ આ રાજસ્થાન લઇ ગયા હતા એમાં ઘણી બધી વાતો કરી ઘણું બધું સમજાવ્યું લોકો દ્વારા ઘણું બધું સમજવામાં આવ્યું હતું.
હમ.
જે જૂના પ્રાચીનો માણ દ્વારા કરવામાં આવતું.
હા.
એ ઘણું બધું સમજાવામાં આવ્યું હતું.
હા હથિયાર વગેરે બતાવ્યું હશે ને બધું
હા હત્યારો છે‌, ઘણી બધી વસ્તુ બતાવવામાં આવતી પેલાના રાજા કેવું કરતા તા હા સુુંતા તા શું કરતા હતા એ બધું બતાવવામાં આવ્યું હતું‌ શું બધું કહેવામાં આવ્યું તું કેટલા યુદ્ધો થયા
હા.
એ બધું ઘણું બધું બતાવવામાં આવ્યું હતું કેટલાક કિલ્લાઓ કિલ્લાઓ છે.
હમ. હા વાત સાચી બરાબર પણ આપડે એમ એક સવારે ચાલો દ્વારકા અને ગિરનાર સૌથી પહેલા જાએ એ માટે તમને મેં કોલ કર્યો કે આપણેે સ્કૂલના પ્રવાસ વિશે વાત કરી હતી તે હિસાબ આપણને ખબર પડે કઈ કઈ જગ્યા હારી સારી છે.
ત આપડે મેં એમ કેતો કે આપડે દિવસ જાયે બધા મિત્રો બીજા જ મિત્રો આપડા
હા.
અને એમ થોડુંક ફરીએ એમ થોડો એન્જો એજોય કરીએ પછી કેમ કે આપડે અવે લાઈફ છે, ને અવે નોકરી અને ધંધામાં થઈ જવાની છે. એટલે અમણાં જે મજા થશે ને આપણને આગળ થશે નથી એ માટે મેં તમને કેમ કે
હા એક વાર આપડે કામ કર્યું થઈ ગયા તો પછી તો આપણને ટાઈમ મળવાનો જ નથી એ માટે આપણે અત્યારે અત્યારે ફરી લઈએ છે.
હમ.
જે આપડે શાળા માંથી નથી ગયા એ જગ્યાએ પણ આપડે ફરી આવીએ છે.
હા એજ કેતો છું મે એટલે દસ પંદર દિવસ નામની પ્રવાસ પર નીકળી જઈએ એક ટ્રાવેલસ જ નાની બુક સતર સીટર આવે
હ.
એમાંય સત્તર સત્તર મિત્રો એટલા બધા નઈ આપડા પણ જે ખાસ ખાસ મિત્રો છે. દીપ પેલ દત પિન્સ વગેરે આર્યનને હ હ હ એ મિત્રો ને લઈ જાય કેમ કે એ મિત્રો સારા છે, અને આપડને બધા સારા માર્ગે લઈ જાય છે. એ માટે આપડે પણ આપણે ભગવાનનું દર્શન એમને કરવો જોઈએ છે.
હા
અને દ્વારકા ઠાકોર ઘણાં દર્શન કર્યે તો આપણે એમ ધજા દર્શન કરીએ છીએ ધજા દર્શન કરીએ તો પણ આપણે સાક્ષાત એમ આવ્યા આમ જણાય છે.
હા
હા એ માટે ત્યાં જવાની ઈચ્છા આપડે કોશિશ કરશું
હા
હા
આપડે દ્વારકા તો આપડી દેવભૂમિ ગણાય છે.
હા. હા સૌથી પેલા આપડે ત્યાં જઈએ ગિરનારથી આપડે એમ ફરતા ફરતા હું તો બધું નાગેશ્વર વગેરે બધું થઈ જાય. સોમનાથ
હા
તે હિસાબે આપડે કરીને આવીએ આવતા રેશું એમ દસ પંદર દિવસ ના પ્રવાસ માં તો આપણે ફૂલ
હા
હમ દ્વારકા તો વર્ષમાં એક વાર તો જવું જ જોઈએ છે. એમ ભગવાન કૃષ્ણ કેતા હતા કે હા એમ દેવભૂમિક કહેવાય છે એટલે આપડે એમ એક તો આપડે પાછા આહિર છીએ એ માટે થોડુંક માનવ વધારે માટે એ એમ નથી કેતો કે બધા લોકો નથી બધા લોકો સારા છે.
હમ
અને આપડો પટેલ ફ્રેન્ડસ એમને કહી દેજું કે આપણેે જવાનું છે એમ થોડોક પ્લાન બનાવીએ
હા એ તો તૈયાર થઇ જતા આપડી સાથે
હા પટેલ આવે ને ને અહીંયા થોડું મળવાનું મળવાનું હા પણ મળવાનું નથી થતું
એ આપડો ખાસ ફ્રેન્ડ છે એ
હમ આપણને બધુંમાં ક કેય છે કોઈ દિવસ પૈસા જોઈતા હો ને મે એમને ફોન કરું
હા
એમને બહુ આમ તો મળિયો ભી નથી બહુ પણ એમ ઓળખું એટલે ફોન કર ત એ પૈસા મને પૂછ્યું આગળ લાવી દઈશે
હા
હા
એમ તો એ સારા માણસ છે ને આપડી સાથે એ ફરવા કામ આવે એવું માણસ છે.
હા એમ કેવા માંગુ છું મેમ
આપણે એને લઈ જશું તો એ મજા પણ લાવશે આપણને
હા અને બધું એમ માણસ સારો અને બધું કઈ કામ આવે છે એમ કોઈ બી રીતે એમ ક્યા વ્યસન બી કરતો નથી
હા
અને જે એમ એમ દારૂ ને એમ પીતો હોય ને લે ડ્રિંક બોલે તો એવા વ્યક્તિ ને પણ આપડણે આપડ જ દોસ્તા છે હોય ને તો એને પણ લઈ લેવાનો કારણ કે એને સમજવાનું કે હા અહિયાયા માંગે તો દારૂ પીવું નહી પછી અહીયાયા આવે તો
હા
એટલે એના કારણે દારૂ પણ છોડી શકે છે.
હા
ભગવાન ના દર્શન થી બધું છૂટી શકે છે માણસ સુધવાના સુધરી જશે એની મ સુ એવા વ્યક્તિ ન પણ આપડે લઈ જવા જોઈએ છે.
અત્યારે છે આપડે ઘણા સમયથી આપણે સ્કૂલ ટ્રીપ ગયા છે. એની બહુ યાદ આવે છે આપણે સ્કૂતિ મજા કેમ કે બહુ મજા કરી હતી અમે.
હા, ડિસેમ્બરમાં ગયા હતા અમે પણ હમણાં.
અમે હોટલોમાં ફ્રેન્ડ સાથે ઘણી મસ્તી કરી ફ્રેન્ડના રૂમ પર અવાજો કર્યા. ફ્રેન્ડને સુવા ના દીધા એ બધી
એ એ તો કોમ એ વસ્ તુ કોમન છે સ્કૂલ ટ્રીપમાં એ બધું થાય છે એના લીધે આપણને સ્કૂલ નો પ્રવાસ યાદ રહે છે. અને તે પ્રવાસી યાદગાર બને એ માટે જ આપડે બધી મસ્તી કરતા, બસ માં નાચવાનું, કુદવાનું ફ્રેન્ડ સુતેલા હોય તેમને ઉઠાવાનું એ બધું એમ કોમનસ્તુ એના લીધે આપણને સ્કૂલમાં મજા આવે છે.
હા.
એ કરવું જ જોઈએ છે.
હા તો જ આપણને હા સ્ક્રુલ ટ્રીપ જેવું લાગે છે.
હા. કઈને આપણે એક દિવસ મળીએ સારી રીતે બધું પ્રોગ્રામ કરીએ અને પ્લાન બના કોણ કોણ જવાનું છે. પણ અમે સારા મિત્ર ને લઈ જવાના છે. હા.
કઈ કઈ જગ્યાએ, કઈ કઈ જગ્યાએ જાવું છે?
હા.
કા કા જાઉ છે એ બધું
હા. ને સારું રેશે બધુ.
હમ્મ.
હમ્મ. બધી રીતે, બધું થઈ શકે એમ.
બધા ફ્રેન્ડ મળીને આપડે વિચારીએ ક્યાં જવું છે, કઈ જગ્યાએ જવું છે, કેટલી જગ્યા, કેટલા દિવસનું
હમ્મ. અને બસ તો મારા ફ્રેન્ડ છે પેલી સત્તર સીટર આવે છે એમને મેં કહી દેવા કે તમે તમે આવ ડ્રાઈવરમાં કેરી ડ્રાઈવર પણ સારા છે. અને બધું જોયેલું છે એમ. કારણ કે કમસે કમ વીસ પચીસ વર્ષ